હલો. હલો.
હા ઓ
હલો.
કેમ સુમિત્ર
સુ મી હા મિત્ર એકદમ મજામાં જ છું. તો મેં શું કે મિત્ર કે હવે પ્રવાસ જવું છે તો આપણી બાજુ કયા કયા એકદમ સારા એવા જોવાલાયક સ્થળો છે ક્યાં જઈશું મેં પ્રવાસ માટે
આપણા ગુજરાતમાં તો જોવા માટે ખૂબ સારા સારા સ્થળો છે ધાર્મિક સ્થળો પણ છે જોવાલાયક સ્થળો પ્રાણી સંગ્રહાલયો પણ ખૂબ જ છે
હા તો મારે હવે અમારા ફ્રેન્ડ મળીને બે તરંજન મળીનેપ જવા માટે અમે નક્કી કરેલું છે તો અમાર પ્રવાસ તો એમ તો સૌરાષ્ટ્ર ન પ્રવાસ થઈ ગયે છે હવે બીજી જગ્યા જવા માટે આવું સારું લોકેશન અમે હોતા છે તમે ત્યાં કદાચ ગયા હોય તો એવી સારી લોકેશન ત્યાંનું તમે મને કહી શકો છો ત્યાંનું બધું કેવું છે બધું જમવાનું રહેેવાનું કેવી રીતના જવાનું આ બધું તમે જરાક મને માર્ગદર્શન આપશો?
હા મીટર હવે અમે તો અમારા સ્કૂલ માંથી અમને લઈ ગયા ત એટલે આટલું તો બુ નથી પણ જોવાલાયક સ્થળોમાં અમને ધાર્મિક સ્થળોમાં અમે સોમનાથ મંદિરે ગયા તા ત્યા અમને દેવાનું અને હતું ત્યાં અમને સવારે વલા જને મંદિરમાં દર્શન કરીને દરિયા કિ ફર્યા હતા. ત્યાં અમે ખૂબ જ મજા આવી હતી તેમાં અમે સોમનાથ મંદિરમાં દર્શન કરીને પછી શોપિંગ કરવાને એવું અમને લઈ ગયા હતા ત્યાં અમને ખુબ જ અને રાત્રે પછી નાઈટ શો જોવા પણ ત્યાં લઈ ગયા હતા ખુબ જ સરસ હતું રાત્રિનું દ્રશ્ય એટલે ખૂબ બધા મિત્રો પણ ખૂબ મજા કરી હતી મસ્ત બધું હતું ત્યાં તો તમે પણ ત્યાં જઈ શકો છો મિત્ર
હા મિત્રો એ તો હવે જોવા માટે એનો વિચાર તો છે જ મને બી પણ પ્રવાસ જવા માટે પેલા તો આપણેે વસ્તુ શું શું લઈ જઈએ ત્યાં કેવું ઠંડી જેવું છે કે ગરમી પ છે ને બધું પ્રવાસ નું સામાન શું શું લઈ જવાનું કઈ તને તમે મને કઈ કહેશો.
હા મિત્ર. કઈ સિઝનમાં પ્રવાસ જવાનું હોય અને કઈ જગ્યા એ બધું આપણે ત્યાથી નક્કી કરી લેવાનું કઈ જગ્યા આપણે જવાનું છે અને કેવી રીતે એમનું મેનેજ કરવાનું એ બધું મિત્ર આપણેે પેલા તો નક્કી કરવાનું પછી ત્યાં કેવું વાતાવરણ છે એ પ્રમાણે આપણે બધું સામાન લઈ જવાનું નાસ્તામાં રહેેવાની સગવડ એ બધું આપણે પેલા તો જોઈ લેવાનું. પછી ત્યાં નજીકમાં કયા કયા જોવાલાયક સ્થળો છે એ આપણેે પેલાથી જ બધું જોઈને રાખવાનું અને એ પ્રમાણે પછી આપણે એનું મેનેજ કરીને પછી આપણે જે રીતે વ્યવસ્ હોય પૈસાની વ્યવસ્થા હોય એ પ્રમાણે આપણે બસ સરકારી બસો પછી પ્રાાઈવેટ વાહનોમાં પણ આપણે જઈ શકીએ તેમજ આપણે પેકેજિંગમાં હોય તો એમાં પણ સારી રીતે પેલા ગાઈડ લેવાનું આપણેે અને પછી એમનું પૂરું માર્ગદર્શન લઈને પછી આપણે પ્રવાસનું આયોજન કરવાનું.
હા મિત્ર હું હમણાં જ એક જગ્યાએ હવે પેકેજંગમાં ગયો હતો એના પેલા અમે બધું એમને વોટ્સપ પર મેસેજ કરીને એમને બધું પૂછશું કે કયા કયા જવાલાયક સ્થળ છે આ તમે અમને શું શું બતાવશો ને પછી ખાવાનું ને રેવાનું તમારે પેકેજિંગમાં છે કે પછી અમારે આપવા પડશે ને એવું બધું પૂછશું ને પછી એમને અમને જણાવ્યું કે બધું એ પેકેજંગમાં તમે ખાલી પૈસા આપો અને ટ્રેનમાંથી આવામ આવવા જવાારું એમના તરફથી બધું કીધું ને પ્રવાસ અમે એમ તો સારો જ પ્રવાસ હતો બહ મજા આઈવી. પણ કઈક એવું નવું જેમ કે દરિયા કિના દરિયા કિનારેનો એવો પ્રવાસ હોય તો ત્યાં જરાક નાહવાનું નવ બધું મજા આવે એવી જગ્યાએ કઈ તમને ખબર છે કઈ આઈડિયા આવે?
આપડે તો આટલી તો આઈડિયા નથી નાહવામાં તો દરિયા કિનારે એટલે મોસ્ટ ઓફલી બધામાં મોકલાતા નથી માણસોને નાહવામાં અમુક સ્થળો હોય એમાં પોતે એ લોકો નાવા જતા હોય છે ગુજરાતમાં એવા ઘણા જગ્યા એ છે જ્યાં આપણે ધારો કે વલસાડમાં તિથલ માંડવી સુરતમાં એવી જગ્યાએ અને દમણમાં પણ એ લોકો લોકો ઉનાળામાં મજા માણવા જતા હોય છે.
હા મિત્રો એ તો હવે દરિયા કિનારેના પ્રવાસો છે હવે એક વખત અમે સોમનાથ ગયેલા હતા ત્યાં બી બહુ જ મજા કરી ને પછી ત્યાંથી અમે નીકળીને સૌરાષ્ટ્ર નો પ્રવાસ ગિરનાર ગયા હતા જુનાગઢ નો પ્રવાસ જુનાગઢ નો પ્રવાસ એ ગિરનાર એક ધાર્મિક સ્થળ છે જ્યાં મંદિર છે ત્યાં એમ તો અમે ઉપર મંદિર પર ચડેલા નથી કારણ કે પગતિયાં જ જેટલા હતા ને નવ હજાર નવસો નવાણું તો પગતિયા હતા તો મને તો કંટાળ આવી ગયેલો એટલે મેં ચડેલ નથી ખાલી નીચે અમે ધર્મશાળામાં રહેેલા અને પછી ત્યાં આજુબાજુ એક એક નજીકમાં એક કુંડ હતો તે દામોદર કુંડમાં અમે ગયા અને પછી નાઈને રાતના નું દ્રશ્ય જોયું ગિરનાર નુ ખુબ સરસ હતું નીચે તે એકદમ લાઇટિંગ લાાઈટિંગ જ દેખાતી હતી એટલી મજા આવેલી ને બહ જ મજા આવેલી ત્યાંથી પછી અમે તે પાર્કમાં ગયલા જુનાગઢ ના પાર્કમાં ત્યાં પાર્કમાં અમે પ્રાણી સંગ્રહાલયને એવું બધું હતું બધા જાનવરો હતા એ જોઈને બહુજ મજા આવેલી તમે કોઈ નજીકમાં એવું પ્રવાસ માં ગયા હતા કે અમદાવાદ બાજુને એવું?
હા મિત્ર હું અમદાવાદમાં ગયા વખતે ગયો હતો ત્યાં પણ ખુબ જ સરસ હતું બધું અમે અમદાવાદમાં કાકરિયા ગયા હતા ત્યાં પણ મસ્ત મોટું તળાવ છે ત્યાં બ અમને ફરવા લઈ ગયા હતા બધું ખરીદી કરવા અને તળાવમાં તો બહુ જ માછલા હતા ખુબ મજા આવી હતી અમને અને ત્યાં રમવાની પણ મસ્ત જગ્યા છે અને અંદર એક પ્રાણી સંગ્રહી
હા મિત્રો મારે બી હવે તો ગુજરાત ના અમુક સ્થળે જવાનું બાકી છે ત્યાં મારે બી જવાનું વિચારશે પણ હવે મારો એટલા પર પૈસા નથી એટલે અમે ચાર પાંચ દોસ્તારો મળીને પ્રવાસ માટે પૈસા ભેગા કરતા છે તે પૈસા ભેગા થાય એટલે પછી અમારે જવાનું પ્લાન નજીકમાં કોઈ મંદિરે જવાનું પ્લાન જેવો છે પણ હવે ત્યાં જવા માટે હવે બસ કે ટ્રેનમાં જવું પડશે બસમાં તો એમ તો મને ફાવતું નથી કારણ કે પ્રવાસ જવાનું હોય એટલે બધું સામાન લઇ જવાનું ને બધી વોમિટિંગ થાય ને ચક્કર જેવું આવે ને એવું થયા કરે એટલે બસ નથી પણ ટ્રેનમાં કદાચ પ્રવાસ માટે જવા ત્યાંથી પ્રવાસ આજુબાજુના વિસ્તારમાં જઈ આવવું પડશે તમે સ્કૂલ માંથી કદાચ લઈ ગયલા કે પ્રવાસ માટે.
હા મિત્ર મે તો સ્કૂલમાંથી જ જાઉં પણ બસમાં મને બી ઉલટી જેવું થાય તો મને લીંબુ વાળી ચોકલેટ લઈ આપેલી પછી લીંબુ વાળી ચોકલેટ ખાવ તો પછી ની ઉલટી જેવું થાય. ખૂબ મજા આવેલી મને તો.
અમે પણ નાના હતા ત્યારે સ્કૂલમાંથી પ્રવાસ ગયા હતા એમ તો નજીકમાં જ ગયા હતા અમે બધાને રાતના દસ વાગે ઉઠાડીને ટેમ્પામાં બેસાડીને લઈ ગયા હતા અમે ત્યાં જઈને સવારે એમ તો વહેલા ઉઠીને નાસ્તો બાસ્તો કરીને સાળંગપુર મંદિર માં ગીયા ત્યાં પછી દર્શન કર્યું ત્યાંથી પછી અમે આગળ જવા માટે નીકળ્યા ને આગળ અમે અંબાજી ચોટીલા નું ધાર્મિક સ્થળો પર અમે દર્શન કરીને પછી આજુબાજુ સ્થળોની મુલાકાત લઈ લીધી ખુબ મજા આવી પ્રવાસમાં એટલી મજા આવી ને બહું જ મજા આવી તમારે બધાએ બી પ્રવાસ કરવો જોઈ એવો.